તો જૈસક ભાઈ.
કૃષ્ણ ભાઈ કેમ છો.
એકદમ મજામાં હમણાં તો ઘરે જ છે બધા ઘરે જ બેસી રહેલા છે હમણાં તો કારણ કે વેકેશન ચાલી રહ્યું છે અને અમારી જે બધી દુકાન છે તો તેના પર કામકાજ ચાલ્યા કરે છે તો તમારી ઘરે કેમ ચાલી રહ્યું છે.
હા હાલમાં તો એકદમ મજામાં. ચાલી રહી છે દુકાન પણ અને અમારું ઘર પણ સારો એવો ચાલી રહ્યો છે બધા જ સારા છે અને હમણાં હું છે કોરોના પણ પટ્યો છે એટલે બીમારીઓ પણ. થોડી ઘણી ઓછી થઈ ગઈ છે બંનેની ફિટનેસ. પણ સારી એવી છે કારણ કે અમે યોગા અને કસર પણ ઘણી બધી કરી છે અને હાલ મા શું છે કે દુકાનમાં પણ ખૂબ જ સરળ પડી હોય છે કામ. પણ ઓછું થઈ જાય છે કારણ કે ડીજે તમે જે દુકાનમાં કામ કરો છો કે તમારી જે દુકાન છે ત્યાં પણ તમે ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરો છો.
હા ભાઈ અમે ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરીએ છીએ કારણ કે. કે તમને ખબર જ છે જો આપણે દુકાન ચલાવવી હોય. તો ત્યાં કેટલાક ગ્રાહકો એવા પણ આવે જે મતલબ પૈસા કેશ નથી લાવતા અને ઓનલાઈન પેમેન્ટ જ ઉપયોગ કરે છે, તો જેથી કરીને ઓનલાઈન પેમેન્ટ રાખવું આપણે ખૂબ જ જરૂરી છે, અને તેના આપણા ઘરા ગવાવી પણ શક્ય છે, કેટલીક વાર અમારી પેલા જયારે મે ડજટલ પેમેન્ટ ઉપયોગ ના કરતો હતો ને તો ત્યારે એવું જ થતો હતું કે મતલબમાં કેટલાક લોકો આવતા હતા જે અમારી પાસે ઓનલાઈન પૈસા છે એવું કેહેતા હતા અને મેં કતો હતો કે ભાઈ, અમે ઓનલાઈન રાખતા નથી અને ઓનલાઈન રાખશો પણ નહી કારણ કે ઓનલાઈન એ બધી બ સ્કેમ વસ્તુ છે એવું મને લાગેલું હતું પરંતુ પછી શું થયું કે મતલબ મને ખબર પડવા લાગી કે ઓનલાઈન ખુબ જ સારી વસ્તુ છે અને, તેમાં કઈ પણ ફ્રોડ થવાની એ સંભાવના નથી તો જેથી કરીને પછી ઓનલાઈન પેમેન્ટ મે યુઝ કરતો થયો અને મને ખુબ જવ પમેન્ટ ફાવી ગયું જેથી કરીને ઓનલાન પેમેન્ટ અમ અમારી દુકાનમાં અમે રાખેલું છે અને બીજા બધાને પણ અમે કહ્યું છે કારણ કે ઓનલાઈન પેમેન્ટમાં બીજી એક વસ્તુ એ પણ સારી પડે કે જયારે પણ વ્યક્તિ આવે અને જેને એક બે રૂપિયાની મથામણ થતી હોય અને આપણી પર છૂટા પૈસા એવા ના હોય, તો આપણે તેમને ટ્રાન્ઝેક્શન કરી શકીએ અને તેના મતલબ આપણે ચોકલેટ ન આપશું તો તેમને ખુબ જ સારું ના લાગે, તો આપડણે પૈસા જ તેમને આપશું તો તે લોકો ખુબ જ એવા સહભાગી થશે અને બીજી વાર પણ આપણી દુકાનને આવશે અને બીજા બધાને પણ કેહે તે દુકાનમાં મતબમાં, ઓનલાઈન પેમેન્ટ થી બધા પૈસા ટ્રાન્ઝેક્શન સારી રીતના કરી આપવામાં આવે છે, એટલે બધા મતલબમાં આપણી દુકાન થોડુંક અગાડી વધશે એવું મને લાગે એટલે ઓનલાઈન પેમેન્ટનો મે ઉપયોગ કર્યું છે અને, અગાડી વધવાના સાથે સાથે આપણને કામ પણ ખુબ જ વધારે લાગે. કારણ ઓનલાઈન પેમેન્ટ થી, મતલબમાં ટ્રાન્ઝેક્શન ડાયરેક્ટ આપણી બેંકમાં જ આપડે જે આપણને મળેલા હોય પ આપે એમ પણ બેંકમાં મક જવાનું હોય તો મતલબમાં, શ કે બેંકમાં મતલબમાં આપડે મૂકવા જઈ તો તેના કરતા ડાયરેક્ટ જ આપણે બેંકમાં જતા હોય પૈસા તો આપણને ખુબ જ એવું સારું પડે, તો જેથી કરીને ઓનલાઈન પેમેન્ટ એ મને ખૂબ જ વધારે ગમ્યું અને, અમારા ઘરના લોકોને પણ ઓનલાઈન પેમેન્ટ મેં ઉપયોગ કરવા ખૂબ જ વધારે પ્રેરું છું કારણ કે, ઓનલાઈન પેમેન્ટથી છે ને, આપણે ઘરે બેસીને જ બધી વસ્તુઓના ટ્રાન્ઝેક્શન કરી શકીએ જેમ કે મેં કહું તો, અમારી ઘરે અમં પહેલા લાાઈટ બિલ ભરવા ડાયરેક્ટ જીબીમાં અને ત્યાં જે જગ્યા લાઇટબિલ ભરે છે ત્યાં એ જગ્યા જવું પડતું હતું પરંતુ હવે શું થયું કે હવે ઓનલાઈન પેમેન્ટ આવવાના કારણે ડાયરેક્ટ ઘરેથી ઓનલાઈન પેમેન્ટથી તે બધું ટ્રાન્ઝેક્શન કરી દેતા હોય છે અને જે રિચાર્જને બધું કરવા પણ અમારે જોવું પડતું હતું. હણા આનંદવાના કારણે અમે ઘરેથી જ બા નો રિચાર્જ પણ કરી રહઉ છું, જેથી કરીને સ્થળાંતર ન ખર્ચો તો બચે જ છે, ફરી ત્યાં સુધી જોવાનો સમય પણ બચી જાય છે અને તે સમય આપડણે યોગ્ય જગ્યા ઉપયોગ કરી શકે. કે છે જેમ કે તે સમય ન આપણે કોઈ બીજી જગ્યા ઉપયોગશો ત્યાં થી આપને વધારે પૈસા પણ કમાઈ શકીશું, તો તે માટે ઓનલાઈન પેમેન્ટ મને ખૂબ જ વધારે એવું સારું લાગ્યું અને ઓનલાઈન પેમેન્ટ મેં મારા ઘરના બધા જ લોકોને ઉપયોગ કરવા માટે પ્રેરું છું અને ઓનલાઈન પેમેન્ટથી આપણે એક બીજી વસ્તુ જેમ કે, મતલબ મા બચટ પણ કરી શકીએ કારણ કે ઓનલાઈન આપણે, બધી હિસ્ટ્રી બતાવી લેતી હોય કે કઈ જગ્યા આપણે એક્સપેન્સ વધારે થયા છે. તો જે જગ્યા પણ આપણા મતલબમાં જે જગ્યા ખર્ચા વધારે થયાશે, તો તે આપણને પહેલાથી ખબર પડી જાય કે આ જગ્યા વધારે ખર્ચા થટાશે તો તે ખર્ચા આપણે પહેલાથી સજાગ વહીને, અટકી શકીએ અને ખબર પડી જાય કે આજે કે વધારે ખર્ચા અટકાવય તો, તે આપણે ખર્ચા અટકાવવા માટે અંદરથી આપણે પોતાને પ્રોત્સાહન કરી શકીએ અને, આપણને જયારે ખબર પડે અંદર કે એટલા પૈસા આપણે આ મહિનામાં અ ખર્ચા કરી નાખ્યા છે તો આપણને પણ ખબર પડે કે આપણો ખર્ચો એટલો બધો વધી ગયો છે કે જે ને આપણે ખર્ચો ઓછો કરવા જોઈએ આપણને પણ ખબર પડે, પરંતુ જો આપણે કેશ પૈસા ઉપયોગ કરીશું તો આપણને ખબર જ ના પડશે આપણે ગમેટ પૈસા ઉપયોગ કરી રાખીને કેટલા મહિનામાં કેટલા રૂપિયા આપણે ઉપયોગ કરીએ એ આપણને ખબર જ ના પડે, પરંતુ ઓનલાઈન પેમેન્ટમાં એક ટ્રાન્ઝેક્શનની હિસ્ટ્રી દેખાઈ જાય અને આપણને ખબર પડ પડી જાય કે આ મહિનામાં આપણે એટલા પૈસા યુઝ કરી હશે, તો આપણને ખબર પડે આપણે એક્સપન્સ ખુબ વધારે વધી ગયો છે ઇન્કમ કર આપપ ઓ કરવો જોઈએ એ બધી બાબત ઓનલાન પેમેન્ટ પ્રોવાઈડ કરે છે જેથી કરીને ઓલાન્ટને ખુબ જ વધારે ગમ્યું. અને મારા ઘરના ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરવા માટે પણ પ્રેરત છું.
હા તમારી વા એકદમ સાચી છે ઓનલાન પેમેન્ટ ના ઘણા બધા ગેરફાયદા પણ જોવા મળે છે અને બાબ અંગે તમે થ જણ શકો છો મને?
હા ભાઈ ઓનલાઈન પેમેન્ટમાં ગેરફાયદા પણ ઘણા બધા જોવા મળે જ છે, કારણ કે ઓનલાન બધી જ વસ્તુના એક મતલબ નેગેટિવ સાઈડ હોય છે તમને ખબર જ છે, બધી જ વસ્તુ હન્ડ્રેડ પસે સારી હોતી નથી, તો ઓનલાઈન પેમેન્ટની નેગેટિવ વાત એ પણ છે કે મતલબ તે એ જગ્યા કામ લાગે. નેટવર્ક સારું હોય, અને બંને પક્ષ ઉપયોગ કરતા હોય ઓનલાઈન પેમેન્ટ, જેમકે મે કહું જો આપણે બંને જણા ટ્રાન્ઝેક્શન કરવું હોય, તો મે ઓનલાન પેમેન્ટ ઉપયોગ કરતો હો ટમેના ઉપયોગ કરતા હો તો આપણા વચ્ચે ટ્રાન્ઝેક્શન થઈ શકે નહીં, કારણ કે તમારા લ બેંક અઉન્ટમાં ડાયરેક્ટ પૈસા મે નાખી શકું નનહીં, અને જો તમારું અઉન્ટવમે ઉપગ હો હોમ તો જ આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ. કરીને ઓનલાઈન પેમેન્ટ બંને પક્ષનો ઉપયોગ કરી તે જગ્યાએ કામ લાગે, અને જે જગ્યા નેટવર્ક ના હોય તો તે જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ કામ લાગી શકે નહીં, તો હું એ જ કિસ્સો મેં તમને સંભળાવ જ્યારેમગ એવું કરીને એક જગ્યા હ તો તે જગ્યાએ મેં ફરવા ગયા હતા. તો તે જગ્યા મતલબ બહુ જ ગામડું વિસ્તાર એવું હતું તો ત્યાં મતલબમાં, અમે ઓનલાઈન પેમેન્ટ જ ઉપયોગ કરીશું એમ કરીને ગયેલા હતા, પરંતુ ત્યારે શું થયું કે મતલબમાં ઓનલાઈન પેમેન્ટ અમે પૈસા લઈ ગેલા અને કેશ પૈસા ખુબ જ ઓછા લઇ ગયેલા ત્યાંના ઓનલાન પેમેન્ટ ઉપયોગ કરતા જ ન હતા, તો જેથી કરીને અમારે બધું જે પણ ટ્રાન્ઝેક્શન હતું તે બધું અમારે કેશ જ કરવું પડ્યું, ઓનલાઈન પેમેન્ટ તે લોકો ઉપયોગ કરતા જ ન હતા તો જેથી કરીને અમારાથી તો ઓનલાન પેમેન્ટને પૈસા આપી જ ન શકે, તો અમને ખુબ જ એ વધારે તકલીફનોો સામનો કરવો પડ્યો અને અ ખુબ જ ઓછા કેશ પણ લઈ ગયેલા હતો તો કેશ ખુબ જ ઓછા હોવાના કારણે અમારેથી કોઈ પણ વસ્તુ, વધારે ખરીદતી ન હતી, એટલે અમારે ખુબ જ એવું તંગીમાં રહીને જેવું પૈસા નું ટ્રાન્ઝેક્શન કરવા પડ જેથી કરીને આપણે એ પણ ન ભૂલ્યું કો જગ્યા આપણે દૂર ગયા હોય તો પૈસા કેશ લઈ જવું જરૂરી છે કારણ કે કેટલીક જગ્યાએ ટ્રાન્ઝેક્શન ના થતું હોય કેટલીક જગ્યાએ નેટવર્ક ના આવે, એવી બધી તકલીફનોો સામનો થઈ શકે છે ઓનલાઈન પેમેન્ટમાં તો મતલબ કેશ હોય તો આપણે ડાયરેક્ટ આપી શકીએ છીએ અને કેશ બધ જગ્યાએ કામ લાગી શકેશે જેથી કરીને આપડો દેશ એટલો બધો વિકસિત ના થયો કે બધી જગ્યાએ ઓનલાઈન પેમે ઉપયોગ થતું હોય, જો આગળ જતા આપ ખુબ જ વધારે વિકસિત થશે અને બધી જગ્યાએ નેટવર્ક સારું આવશે અને બધી જ ગામના લોકો સજાગ થઈને ેન્ટ ઉપયોગ કરશે. તો આગળ જતા આપડે મતલબ ઓનલાન પેમેન્ટ સારી રીતના ઉપયોગ કરી શકશે પરંતુ હાલમાં એટલું બધું વિકસિત ન હોવાના કારણે આપણે થોડોક તકલીફ નો સામનો કરવો પડે અને જેથી કરીને આપણે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરવા પહેલા થોડુંક વિચારવું પડે હમણાં તો કારણકે એટલ બધું આપડી સુવિધા નથી આપણા દેશમાં તો ઓનલાઈન પેમેન્ટ થોડુંક ઉપયોગ કરવામાં મુશ્કેલની ભાવનાઓ ઉભી થઈ શકે છે જેથી કરીને થોડુંક કેશ તો લઈ જ જવું જોઈએ આપડણે દૂર જવું હોય તો બાકી ઓનલાઈન પેમેન્ટ ખુબ જ સારી વસ્તુ છે ઉપયોગ કરવી જોઈએ અને એ લોકોએ ઉપયોગ કર જોઈએ જે લોકો થોડુંક માહિતીગાર હોય કારણ કે કેટલાક લોકો માહિતી તિગર હોતા નથી અને એમાં જ ઓનલાન પેમેન્ટ ઉપયોગ કરીઈશ અને ઓનલાઈન પેમેન્ટ એમાં ઉપયોગ કરી દેવાના નુકસાન એ છે કેતલ કોઈ પણ વ્યક્તિ ઓનલાઈ ન પેમેન્ટ વિ યોગ્ય જાણતું ન હોય અને કોઈ મતલબ કોઈ પણ વ્યક્તિ જે સાયબર ક્રાઈમ માટે આવતો હોય તો તેને ફોન કરીને ઓટીપીને એવું માંગ્યું તો તે તે આપી દેશે કારણ કે તે વ્યક્તિને ખબર ના હોય કે ભાઈ એવું બધું ઓટીપી આપવાથી શું થઈ શકે તો જે વ્યક્તિને ખબર ના હોય તો ઓટીપી આપી દેશે અને તેમનામાંથી પૈસા કટ થઈ જશે તો એ વસ્તુ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે થોડુંક તો માહિતગાર હોવું જોઈએ જે વસ્તુ આપણે યુઝ કરતા હોય પછી તે વસ્તુ યુઝ કરવું જોઈએ
હા તમારી એકદમ સાચી છે અને અમારે ત્યાં પણ એવું બનાવ બન્યું હતું કે આપણે જે દુકાન પર અમારે ત્યાં ગ્રાહક આવ્યા હતા તેમના અઉન્ટ માંથી પૈસા ક્રેડિટ થઈ ગયા હતા એટલે કે તેમના અઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા હતા ને અમારા અઉન્ટમાં જમા થયા ના હતા અને એ બબર અંગે ગ્રાહક પણ ડૂબી ગયા હતા કે હવે પૈસા નુ શુ થશે મળવા આવે પરંતુ અમે એક ગ્રાહકને સમજાવ્યા કે તમે ચિંતા ના કરો એ તમારે બેંકમાં જવું પડશે અને બેંકમાં તમારે અરજી કરવી પડશે તો પૈસા પાછો મળી જશે તો એટલે અમુક સમય લાગશે અઠવાડયું બે અઠવાડિયું અથવા તો વધુ વધુ એક મહિનો લાગશે પરંતુ એ પૈસા પાછા આવી જશે તો એ ગ્રાહક નેત્યારે એવું લાગ્યું કે હા એ પૈસા તો આવશે એટલે ટેન્શન એને અમે જે ટેન્શન લેતો હતો તેમાંથી અમે એને મુક્ત કરાવ્યું અને એને એવું કહ્યું કે અમે તમે આ ફ્રી લઈ જાવ કોઈ નહી જયારે પૈસા પેમેન્ટ પાછું તમારા પર આવી જાય ત્યારે તમે કરજો એટલે એમાં જે વ્યક્તિ અમારે ત્યાં સામાન લીધો એને અમે પૈસા નહી લીધા કારણ કે અમને વિશ્વાસ હતો કે આ બેંક તરફથી પૈસા રિફંડ થઈ જ જશે અને થઈ પણ ગયા છે એટલે ખુબ જ સારી બાબત છે અને મને ગમ્યું પણ છે એટલે જરા પણ પ્રોબ બ્લેમ વગર એને આ મુસીબતનોો સામનો કર્યો છે અને ડિજિટલ પેમેન્ટમ જોવા જઈએ તો ઘણા બધા ફાયદા છે જેમ કે આપણે પાસે જો રોકડ હાથમાં હોય તો એ ફાટી જવાનું તો પછી જો જાય અને હાલમાં તો શું છે ચોમાસા રૂટો આવી રહી છે તો એમાં ભીનાઈ જવાનો અને ભીનાને પડીને ફાટી જવાનો કે પછી ચોરી થઈ જવાના એમ ઘણા બધા ભય રહેલા હોય છે એમ તો આડીજી કારણે આ બધા ભ પણ દૂર કરી શકાય છે એટલે ઘણા બધા બેનિફિટ પણ છે અને થોડ ઘણું ફાયદા પણ છે કારણ કે કોઈ પણ વસ્તુના બેનિફિટ અને ગેરફાયદા બે વસ્તુ હોય છે એવું કોઈ પણ વસ્તુ શુંતું નથી કેના ફાયદા જ જોવા મળે ગેરફાયદા ન છે એટલે આપણે એ બધી બાબત ધ્યાન રાખવું જોએ અનેનેટ ઉપયોગ કરવો જોઈ ખાસ કરીનેણે જો વિદેશોમાં યાત્રા કરીએ તો તે દરમિયાન પણ આપણે કેશ રાખવા કરતાિટલ પેમેન્ટ રાખવું સારું હોય છે કારણ કે આપને કઈ પણ મૂંઝવણ હોય તો ડિજટલ પેમેન્ટ દ્વારા આપણે એનો દૂર કરી શકાય જે અને ચાલો મળીએ આપડે જયારે જે તમે મને આ ઘણી બધી વાત કરી અને મને ઘણું બધું જાણવા પણ મળ્યું છે હું એવી આશા રાખું છું કે તમને પણ થોડું ઘણું અમારા પરથી શીખવા મળ્યું હશે અને આવનારા જે આ દેશ છે તેમાં તદ્દન આ ડિજિટલ નામ જ રહે. એવી હું આશા રાખું છું ચાલો મળીએ.
હા, ભાઈ ચાલો મળીએ પાછા